હાલો. ના, નાસ કઈ નહી હોતા એમાં જ બસ બેસેલી છું તમે શું કરો? હલો તમે શું કરો?
કઈ નસ બેસેલી બસ.
જરાક નીચે આવીને બેસો ને તમારું
હા હા સારું હા વા શુ અ કઈ નહી આ તો બેસેલી હતી. જમી લીધું તમે?
ક્યારનું જમી લિયુ. તમે?
હમ્મ, હા હું પણ જો, નહી મારું બાકી છે. હમ-હમણાં કા જમવા?
અચ્છા સારું. હા પણ હું તો જમી લવ. મને તો ભૂખ લાગે અગિયાર વાગ્યે જ જમી લેઉં.
અચ્છા હા હું તો બપોરે એમ છેક મોડે થી જમું બાર વાગે.
હા સારું.
એમ બાપડે બાર હા મેં કેયુ એમ આપડે બાર વાગે જમીએ ને તો જેટ આપણી પાચન ક્રિયા છે ને તે સારી હોય.
હા, એ તો મને પણ ખબર છે બાર થી બે વાગ્યા સુધી જમી લેવાનું.
હા એજ.
હમ્મ. પણ આપડે અગિયાર વાગે જમે તો આપડા નાસ્તા માં તે આવી જાય વધારે ના ખાવં ને.
હા હા નઈ પણ છે. અને બીજું બોલો તમે? કઈ?
હા કઈને એવી જ વિચારતી હતી કે સ્ટ્રીટ ફૂડ એટલે કે આપણે રસ્તા વાળા જે રસ્તા પર જે બનાવે છે લારી હોય તે એનું એમ સારું હોય નાસ્તો કે પછી આપણે અમ્મ એમ મોંઘા મોંઘા રેસ્ટોરન્ટમાં જે છે તે સારું એમ જ વિચારતી હતી જેમ કે હમણાં રસ તા પર પણ વડાપાઉં મળે છે અને રેસ્ટોરન્ટમાં પણ વડાપાઉ મળે છે પણ તે જરાક મોંગા હોય છે. પણ ટેસ્ટમાં કયા સારા હોય ને એમાં કન્ફ્યુઝ થઈ જાઉં.
અચ્છા હા મેં તો તને સાચ્યું કે એમને તો મને તો એવું લાગે વડાપાવ ની જયારે વાત આવે ને તે જે રસ્તા પર વડાપાવ મળતા હોય ને તે જ બેસ્ટ છે. કેમ કે તના પાવ પણ એમ સારા લાગે અને જે દુ કા એમ મોઘા મોંઘા રેસ્ટોરન્ટમાં જાય તો એટલી એમ ક્વોલિટી વાઈઝ નહી ખબર ક્વોન્ટિટી વાઈઝ પણ નહી ખબર પણ છે ને મને તો સ્ટ્રીટ ફૂડ જ ગમે, એટલે રસ્તાના ફૂડ જ ગમે
હા, બરાબર. એમ પણ એમાં તો બધા એમ કે કે રસ્તા વાળા ફૂટમાં એમ ધૂળ મીટી જાય છે પણ આપડે મોંઘા રેસ્ટોરન્ટમાં થોડી જોઈએ એ લોકો કેવી રીતે બનાવતા છે એ લોકો ના જે કિચન રસોડું છે ત્યાંનું તે કેવું સ્વચ્છ છે કે ના છે એ પણ આપણે તો ધ્યાન ના આપીએ ને પણ ત્યાંનામાં સ્વાદ પણ ના હોય એમ તો.
એજ ને એજ. તો કઉ અને પાણી
હા બોલો.
હા હું થ્યું અને ખબર પાણીપુરી પણ મેં એક વાર છે ને એક મોંઘા રેસ્ટોરન્ટમાં પીવા અ ખાવા ગેલી હતી ને ત પે ઇન્જેક્શનમાં એમ પાણી આપી મૂકે પાણીપુરીનું પછી એમ નાખીને ખાવાનું હોય પણ એમ બસ ફેન્સી હોય તાનુ આ તું નહી હોય બાકી ટેસ્ટમાં તો કઈ હતું જ નહીં એમાં.
હા અને જે લોકો કહે છ છે કે એમ ભાર ગંદુ હોય છે એ લોકો ધૂળ મીટી જાય પણ એ લોકો તો આપણા સામે બનાવે છે અને ધૂળ મીટી પણ ના જાય કારણ કે એ લોકો ગ્લવસ પણ છે હવે મોંઘા રેસ્ટોરન્ટ શું છે કે આપણને ખબર ના હોય કે ત્યાં એ લોકો કયા કયા દિવસ નું રાખે છે એ લોકો શું કરે ફ્રી રેફ્રિજરેટર કે ફ્રીઝર હોય છે ને તેમાં સ અ મૂકી દે તો આપણને શું ખબર એ લોકો એ જ ગરમ કરીને પછી આપતા છે ત્યાં તો આપણા સામે બનાવે છે અને જે ખરાબ હોય છે તે ઘરે લઈને ફેંકી દે છે લોકો.
એજ ને પણ આ મોંઘા મોંઘા રેસરનમાં તો ફ્રીઝરમાં મૂકી દેતા હોય તો.
હા એજ અને એવું નથી કે કોઈ બધી જ વસ્તુ આપણે સ્ટ્રીટ ફૂડ ની સારી હોય ના એમ કોઈ કોઈ વસ્તુ તોભા મોંઘા રેસ્ટોરન્ટની પણ સારી હોય પણ વધારે કરીને સ્વાદ તો આમ સ્ટ્રીટ ફૂડ ના જેમ કે લોકલ વાળા હોય ને તેમાં જ સ્વાદ આવે છે જેમકે રસ્ટ રન્ટ તો લોકલ રેસ્ટોરન્ટ પણ હોય જ છે ને હોટેલ તો હવે જેમ કે આપણેે ત્યાં જોઈ લો એક ઓરિઝોન છે અને એક સાયકિરન છે તો સાયકિરન એટલું બી મોટું નથી એટલ નાનું પણ નથી પણ ત્યાંનો સ્વાદ છે પણ હવે આપણે ઓરિઝોનમાં જશું ત્યાં સ્વાદ તો છે પણ સાયકિરણ કરતા વધારે સારું નથી મને એવું લાગે છે.
મને પણ એવું જ લાગે મે પણ આમ એમ સાંઈકિરણમાં ગીવીતો નથી પણ મેં નામ બહુ સાંભળ્યું છે મારા ભાઈ છે તે કે બઉ જ એટલે બઉ જ મસ્ત આંબુ ખાવાનું હોય.
હા અને ત્યાંનું રસોડું શું છે કે આપડે જોઈએ ને આપણે સામે જ છે રસોડું નીચે સાઈટ હોય ને તો ત્યાં દેખાય જ છે કે એ લોકો કઈ રીતે બનાવે છે તો તેમ આપડે કઈ પણ ન શકીએ ખરાબ રીતે બનાવી શકીએ કેમ કે જે પણ ઓર્ડર છે ડાયરેક્ટ એ લોકો બનાવીને આપી દે છે હવે હા એ તો છે કે બધા રેસ્ટોરન્ટમાં જે દાળ હોય જે લોકો પહેલાથી બાફીને ફ્રીઝરમાં મૂકી દે જેમ જ બને છે તેમજ એને ખાલી ફ્રાય કરી દે છે.
ઓ અચ્છા એવું થતું હોય.
હા. એમ પણ આપડે ફ્રીઝ બધામાં જેવું થાય. છે. કોઈ કોઈ જગ્યા એમ બનાવતા ટાઈમ લાગે તો એ લોકો બનાવે છે પણ દાળ વાળ જે છે ને તે બાફીને પહેલાથી બધામાં જ રાખે છે.
હા એતો છે.
ખાલી જે પનીર એ બધું શાક હોય છે તે એ લોકો બનાવે છે અને પનીર એ બધું તો કાપીને જ મૂકે છે ખાલી ગ્રેવી ફટ ફટાફટ બનાવે છે અને તમને ખબર કોઈ કોઈ લોકો તો જે ગ્રેવી હોય ને તે પણ બનાવીને જ રાખે છે કારણ કે ગ્રેવીમાં શું છે કાંદા ટામેટા પનીર એ બધું તો એમ બધામાં જ યુઝ થાય ને અને પર પણ કોઈ કોઈ જગ્યાએ એ લોકો બનાવે છે બધુંજ.
અહ અચ્છા એવું.
હા. તમને એમ કયું રહ ગમે છે હોટલ આપડા ત્યાં?
અ મને મને તો છે ને બે રસ્ટને એમ ગમે અ નહી ત્રણ ગમે એક તો આહાર પછી સર્વોત્તમ અને છે ને પેલું સાય કિરણ.
અચ્છા મને તો મઢુલી પણ ગમે છે કેમ કે મઢુલીમાં પણ જમવાનું સરસ મળે છે તે મોંઘુ છે પણ ત્યાં જમવાનું એમ સરસ હોય છે આપણે કએ તીખું બનાવો તો તીખું કરી આપે અને ત્યાંની પનીરની આઈટમ બહુ બધી છે ત્યાં તો.
અચ્છા હા. મને ગજાનન માં પણ ગમે એમ. જવાન ચાઇનીઝ ફૂડ તો મસ્ત મ લાગે
હા ત તો ડઢોસા પણ મસ્ત હોય. છ પણ તમને સું હુ કેવું કે તમે મઢુલીમાં જાઓ ને ત્યાં એસ્થેટિક લાગશે એમ એમ જુના જમાના આપડે કે લાકડાનું હોય બધું લાકડામાં બેસે એમ ખાતા તો ત્યાં અંદર બધું લાકડા થી ડેકોરેશન કરેલું છે પછી કુવર જેવું છે. પછી લાઈટ એમ હોય ને એ લોકો મીડ લાઈટ કરી દે છે બંધ કરી દે છે ને જે પે રાતની લાઈટ હોય ને એવું કરી દે એવું લાગે આપણે ગામમાં બેસીને જમતા હોય ને એવું ફીલ આવે છે ત્યાં.
હા હું તો ગેલી જ નથી મને જવું છે કોઈ દિવસે તો.
હા એવી લાગે આપડે ખેતર હા એવું લાગશે આપણે ખેતરમાં જમા જઈએ ને એવું પણ લાગશે પછી આપને કચ્છનો અનુભવ થશે એમ મસ્ત લાગે છે એસથેટિક લાગે છે એમ
હા હા અચ્છા ચોક્કસ તો ત આપડે જશ હા ને હવે તો મને ત્યા જોવું જ છે.
હવે તો ગજાન હા બોલો
તા ખાવાનું કેવું મળે એમ વધતારે સારું હોય કે કોસ્ટલી હોય કે પછી એમ સસ
જો અમ શાક હાત જ જરાબ તો મોંઘું છે સાંયકને બધા કરતા પણ જમવાનું સરસ છે ને તો ચાલે એટલા પૈસા આપણા માટે કેમ કે લોકો એટલી ક્વોન્ટિટી પણ આપે છે. અને એ લોકોદમ કેદમ જો શાક કે બધું એ લોકો લાવેને આપણે પરી દે પરોશી દે છે પછી ત્યાં મૂકી દે છે આપણને પછી જે જોઈએ પછી એ લોકો મોટી વાટકીમાં અથાણું પાપડ આપણે મંગાવીએ તો પાપડ સેલેડ ને અથાણું તો એ લોકો આપે જ છે શાક રોટલીમાં જે પણ આપણે મંગાવીએ પરોઠા નાન પછી જો નાન હોય ને તે મોટી ટોક ક્રીમા એ મૂકી દે છે એક બેર સર્વ કરીને આપણને
હા હ અચ્છા
પછી આપણે જેટલું ક્વોન્ટિટીમાં શાક જોઈએ તેટલું લઈ લેવાનું એમ તો વધારે જ હોય છે ક્વોન્ટિટી અને ચારસો કેટલાની હોય છે શાક ચારસો ત્રણસો પંચાણું ત્રણસો ચાલીસ એટલાથી સ્ટાર્ટિંગ થાય છે અને સસ્તી તો કોઈ કોઈ એમ જે આપણે આલુ બેગન ને એ બધું છે એ સસ્તું હોય છે જરા ત્રણસો એટલામાં આવી જાય
હા હા અચ્છા એવું અચ્છા ત તો તા
હા હા બોલો
હા તોં એમ કુ ત્યાં ખાવા જઈ શકીયા આપડે
સા અને ત્યાં પનીર ના આઈટમ મોંઘી હોય છે બાકી એટલી મોંઘી ના હોય એ તો આપણને પણ ખબર કે પનીર મોંઘું છે તો
એક તો અ પનીર તો બો જ મોંઘું હોય બધી જગ્યા મોંઘું હોય
હા પણ આપડે પનીર હવે લેવું પડેને તો ડે ડેરી માંથી જ લેવાની
હા એ તો છે એ તો તમે સાચું કીધું અને હા હું છે ને કાલે એમ રીલ્સ જોતી સ્ક્રોલ કરતી હતી તો મારા ફિટમા એક રિલ આ હતી અમૂલ અમૂલ વાળું જે અમૂલની જે કંપની છે ને તેની જે આવે ને તેમાં કોઈ ચેક કર્યો ને તો કઈ ની કેમિકલ ની કઈક તો એવુ નીકળ્યો હતો જે આપણને ની ખાવા જોઈએ એ અમુલ એ બધાને એટલે મને એવુ લાગે આપણને દહીં કે પનીર જે પણ હોયને તે ઘેરેથી લેવા જોઈએ. કેમ કે દેરી વાળો સુ જાતે બનાવે
હા પણ શું ડે ડેરીમાં એવું હોય કે આપણે જરાક બીક લાગે છે કે લોકો પણ બહારથી લાવતા હોય યા તો સારી રીતે બનાવતા હોય પણ કોઈ કોઈ જગ્યા તો ભરોસો કરી શકાય ડેરી વાળું એમ સારું પ્રોડક્ટ હોય છે ના તો આપડે ઘરે જ બનાવી લેવાનું એવું હોય તો ખીને કઈ રીતે બનાવાય છે હવે તો હવે તો બધામાં જ એવું લાગે છે. કેમિકલ એ બધું કરી દે છે.
હા હા એ જ મને તો એવું લાગે કે આપને ઘરે જ બનાવો જોઈએ બ ધી વસ્તુ બાર નુ એમ અવોઈડ કરવા જોઈએ બંધ કરવું જોઈએ
હા એવું જ આપણે તે બંધ કરી દેવું જોઈએ કારણ કે હવે તો બધામાં જ મિ મિલાવટ કરે છે તો આપણું જોખમ આપણું શરીર જોખમાં જોખમ મુકાઈ જશે હવે તો એવું લાગે કે કોઈ કોઈ વાર હવે આપણે કઈ ખાઈએ જ ના બહારનું ઘરનું જ જે છે. છે હવે પણ દાળી બનાવા પણ બીક લાગે છે એ બધું ના એ લોકો મિલાવટ કરી ને બનાવતા હોય
હા એજ ને ઈ તો વાત તમારી બરોબર છે ઉપર થી અવે કોઈ કોઈક રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ને તો જેમ તીખું જે શાક દેખાતતું છે કોઈ કોઈ વાર તેમાં કલર પણ નાખી દેતા હોય
હા ફૂડ કલર નાખે તીખું તો મરચા હોય છે પણ જે રેડ દેખાય છે એમાં કોઈ કોઈ વાર તો એમ પેલું તીખું મરચું હોય જે કલર વાળું જ આવે છે અ કશ્મીરી મિરચી હોય પણ કોઈ કોઈ વાર એ લોકો ફૂડ કલર નાખીને પણ રેડ કરી દેતા હોય જેમ કે બિરિયાનીમાં કરે જ છે ને કોઈ કોઈ
હા એજ ને અને કો પાઉભાજી માં પણ કઈ ને નાંખે છે જે લાલ પાઉભાજી આવે છે ને બટાકા વાળી ની
હા હા કોઈ કોઈ એમ બી ટુટ નાખે છે બીટ કેમ કે ત્યાંથી કલર આવી જાય છે.
ઓ અચ્છા પણ કોઈ કોઈ માં તો કલર નાખે ને
હા હા એ તો બરાબર છે તમારી વાત ચાલો હું પછી ફોન કરીશ
હા હા સારું ચોક્કસ બાય